કેમ તમારી તબિયત કેમની છે ને તમે જમ્યા કર્યા કે નહી એટલે મેં તમને યાદ કર્યા.
હા તબિયત તો હવે ઘણી સારી છે પણ હમણાં છે ને ઘણી ઘણા લગ્ન પ્રસંગોને બધું આવ્યું ને તો અમારું બાર ખાવાનું જરાક વધી ગયું વધી ગયું હતું એટલે જરાક થોડુંક તબિયત માં નરમ ગરમ થઈ ગયું હતું. પણ ભાવે તો ખૂબ છે બધી વસ્તુઓ પણ આપણે જરાક અનહેેલ્ધી વસ્તુ વધારે ખવાઈ જાય તો પચતી નથી એને કારણે થોડી તબિયત બગડી હતી પણ હવે એકંદરે બે દિવસથી લાંગણ કરું છું એટલે સારું છે લાંગણ એટલે મારી મમ્મી એમ કેતી કે તમારી જો તબિયત ડાયજેશન રિલેટેડ કઈ પણ તમને બીમારી જેવું લાગતું હોય ને તો લાંગણ કરવાનું એટલે એક દિવસ કઈ જ નહી ખાવાનું સિસ્ટમને ક્લિયર થવા દેવાની એને લાંગણ કેતી મારી મમ્મી એટલે એવું કર્યું એટલે હવે ઘણું સારું લાગે છે ભાઈ તમે પણ ધ્યાન રાખજો હેલ્ધી ફૂડ ખાજો કોઈ સારી વસ્તુઓ જોઈને લોભાઈ નહી જતા જેથી તબિયત સારી રહે.
ના રે ના હમણાં તો હેલ્ધી ફૂડ જ ખાવા પર વધારે પડતું ધ્યાન છે કારણ કે તમને કહું તમારી સાથે જે અનુભવ થયો એ અમારે ત્યાં પણ થયો મારે પણ એવી થોડી માથાકૂટ થઈ ગઈ હતી શારીરિક લગ્ન પ્રસંગોમાં ખાઈનેને બહાર જમી કરીને ને ને આ બધી વસ્તુ એવી છે ને કે બહાર તમે જમો મસાલો જોરદાર હોય તમને મસાલાનો ચસ્કો ચડે તમને સ્વાદ ચડે ને તમને થાય હજુ હજુ એક વાર ખાઈ લઈએ લાવ ખાઈ લઈએ ને વધારે વાર ખાતા ખાતા ક્યાં તમ તમારા શરીરને ભારે પડી જાય ને તમને ખબર નહીં પડી એટલે મેં તો હવે નક્કી જ કર્યું છે કે મહિને એક જ વાર બહાર ખાવું જેથી શરીરને સારું રે અને આપણું પાચન તંત્ર પણ ઠેકાણે રહેે કેમ કે આ બધું ખાવ તમે એક બે વારની મજા કરો ને પછી તમારું શરીર આખા અઠવાડિયાની સજા ભૂગતે એવું છે, એટલે તમારી વાતથી તો હું ખૂબ જ વાકેફ છું ને હું પોતે પણ આનો એક જાતનો શિકાર રહ્યો છું, એટલે મને ખબર છે કે આમાં શરીર કેવું થઈ જાય આપણને કેવું લાગે. એટલે ચેતવીને રેવું પડે ને જે જંક ફૂડ જેને કહેવાય એને આપણે સૌ જ ઓછું કરવું છે, કારણ કે હવે આપણે શરીરને સાચવશું તો જ આપણે કામ કરી શકશું ને કામના રહીશું, તમારું શું... માનવું છે આ બાબતે.
સ્વસ્થ રહો સ્વચ્છ... અથ ધ્યાન રાખો એટલે એક કહેવત છે ને એક સરસ મજાનું સ્લોગન આવે છે, કોઈ ટીવીની એડમાં સ્વસ્થ રહેવા માટે, તો એ જ હવે લાગે છે કે અનુસરવું જોઈએ કે ચા લગ્નમાં જો ચાર ટાઈમ ટાઈમનું ખાવાનું હોય ને... તો આપણે ચાર ટાઈમની જગ્યાએ બે જ ટાઈમ ખાવું જોઈએ, કારણ કે લગ્નમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ એક સામાજિક પ્રસંગ હોય તો એ લોકો સ્વાદને અનુસર એની રસોઈ બનાવે છે, નહીં કે સ્વસ્થ... તેને અનુસરીને, બરોબર તો એ લોકો સ્વાદ સારો લાવવા માટે તેલ વધારે પડતું વાપરે કે ઘી નો વપરાશ કરે કે મરી મસાલા વધુ નાખે અ જે આપ પણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એટલે... બને ત્યાં સુધી જો... અમ ચાર એજ ને ચાર ટંક નું આપણને આમંત્રણ હોય તો આપણે બે ટંક ખાઈ લેવાનું કે સંભાળીને ખાવાનું કે ભઈ... દસ વસ્તુઓ આપણને હોય તો આપણે જાણે ન ખાધી હોય એવી રીતના ન ખાઈએ કે ભઈ ચલો કે ભાઈ આ સારું છે તો ખાલી ચાખવા પૂરતું એક ચમચી લઈએ અને સાથે સાથે ખોરાકનો પણ બગાડ ન કરીએ, જેથી આપણે ખોરાક... ન બગાડ ન કરીએ તો જેને નથી મળતું હવે તમે ઘણી વાર અમે જ્યાં ફંક્શનમાં ગયા હતા ને ત્યાં એક સ્લોગન લખ્યું હતું, એન્ટ્રન્સમાં જ કે તમે જો ડડીશમાં લીધેલું ખાવાનું... બગાડશો તો અમે આજે પચાસ પચાસ જેટલા ભૂખ્યા માણસોને જે ખાવાનું આપવાના છે, તે અમે નહીં આપી શકીએ, સરસ મજાનું બોડ એટલે એક... કટાક્ષમાં લોકોને કહી દીધું હતું કે તમને જોઈએ એટલું જ થાળીમાં લેજો ખાવાનું વેડફતા નહી, એટલે એ પણ મને બહુ ગમ્યું કે એને કારણે વ્યવસ્થિત લોકો ખાય અને એક લિમિટ... ન ખાય જેનાથી સ્વાસ્થ્ય સારું રહે ને અફકોર્સ ઘરનું ખાવાનું એ તો ઘરનું ખાવાનું જ છે, એટલે હવે હવેનું ટ્રેન્ડમાં કેવું થઈ ગયું છે કે લોકોને અ ન બી કરતા હોય, પહેલા તો કેવું હતું કે ઘરમાં જે ફિમેલ હતી ને એ ઘર સાચવતી અને પુરુષ હોય એ નોકરી કરવા જતો, હવે જમાનો બદલાતો જાય છે, સ્ત્રીઓ પણ નોકરી કરતી થઈ ગઈ છે. એટલે અ શું કે અ કે ઘણી વાર એમ થાય કે ભઈ ચલો કોઈ રસોઈ વાળી રાખી લઈએ કે બહાર થી ખાવાનું મંગાવીને ખાઈ લઈએ, પણ એ ક્યારેક ઉજ્જ્વલે કરવા માટે ઠીક છે, પણ હંમેશા જો આવી રીતના અ કરવું... પડે તો એ સ્વાસ્થ્યને માટે હાનિકારક છે, જેથી હું તો એમ જ કહું કે ભાઈ એક રોટલો ને શાક જ ખાવું સારું રોટલા શાકમાં જે તત્વ છે, બાજરીનો રોટલો છે કે ભાઈ અ તમે ડાંગ... સાઈડ જાઓ ને તો તમને નાચલીનો રોટલો મળે, નાચલીની એટલી સરસ સરસ વસ્તુઓ એ લોકો બનાવીને ખવડાવે છે, કે નાચલીનો શીરો હોય, નાચલીના પાપડ હોય, નાચલીનો લોટ એ લોકો... કીચું જેવું બનાવીને આપે છે, એ નાચલી છે ને એ ડાયરેક્ટ કેલ્શિયમનો સોર્સ છે. એટલે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે, તો આ બધું વસ્તુ પણ લોકોએ ટ્રાય કરવી જોઈએ, તમે કોઈ દિવસ ખાધો છે એવું બધું ખાવાનું.
અ હા મેં રોટલા ખાધા છે, અને હું માનું છું કે રોટલા ખુબ જ સારા છે આપણા સ્વાસ્થ્ય માટે, ને રોટલા પચી એ જાય છે સારી રીતે, અત્યારે સૌથી મોટો વાંધો કોઈ પણ જાતના ખોરાક સાથે છે કે એને... પાચન થતા ખુબ જ વાર લાગે છે, અને એ કારણના લીધે જ આપણને શારીરિક તબિયતમાં ફેર પડે છે અને ખોટ થાય છે, ને આ વસ્તુને જ સુધારવા માટે આપણે સૌથી કામની વસ તો એ રહેશે કે આપણે સાચવીએ આપણે શું ખાઈએ આ રોટલા છે, અને જે જાતના ખોરાક છે, તેને આપણે ખૂબ જ આ સારી રીતે અને પૌષ્ટિક આહારમાં ગણીને એક રૂપાંતરથી ખાવું જોઈએ જે... થી આપણું શરીર અને આપડી સેહતને એની બેનિફિટ્સ મળતા રહે અને કે સાથે તમે ખૂબ જ સારી વાત કરી કે એક લગ્નમાં તમે જોયું કે ખાવાના બગાડથી છોકરાઓને... કમી પડશે એ ખૂબ સારો મુદ્દો છે, જેથી લોકોને સમજ પાડી કે ભાઈ તમે ખાવાની અછત ના ઊભી કરો, ને બીજું કે લગ્ન પ્રસંગમાં જો ચાર વાર નું ખાવાનું હોય તો બે વાર ખાઓ, એ વસ્તુ એવી છે કે... તમારા શરીરને કેવી રીતે પાચન થાય છે, અને કેટલું તમે શરીર અત્યારે તમારું એક્ટિવ છે, એ હિસાબે ખાવું વધારે સારું રહે, કારણ કે કેવું થાય કે તમે લગ્નની ભાગ ભાગાદોડીમાં અને પ્રસંગ સાચવવામાં ને બ બધામાં એટલા ખેચાઈ જાવ કે તમારે ભૂખ લાગે જ ને તમારે ખાવું જ પડે પર એમાં તમે વધઘટતું ખાવ તો તમારા શરીર પર સો ટકા ફેર પડે અને એજ સાચવવું સૌથી કામની બાબત છે, અને ત્યારે જ હું માનું છું કે આપ આપણે આ બધું પૌષ્ટિક આહાર લીધો હોય ને પૌષ્ટિક ખાવાનું ખાધું હોય ને તો ખૂબ ફેર પડે, તમે ત્યારે લગ્નમાં પાણીપુરી ખાવ કે ચાટ પુરી ખાવ એથી તમને ફાયદો નહીં પડે, એથી તમારું પેટ ભરાય પણ તમારા શરીરમાં તંદુરસ્તી નહીં રહે, ને તંદુરસ્તી નહીં રહેને... તો તમે માંદા પડવા માંદા પડવાની કગાર પર આવી જશો, એટલે તમારી વાતમાં ખુબ જ એક કામની વિગત એ છે કે મને સમજવા માંયડુ કે... આપણે લગ્ન પ્રસંગમાં સાચવીને રહેેવું જોઈએ આપણું ખાવા પીવાનું ચેતવીને લેવું, અને સૌથી મોટી વાત કે જે ખાવ એનાથી જુઓ કે શરીરને કેટલો ફાયદો થાય છે, અને કેટલો નુકસાન, મારી સૌ થી મોટી શીખ આજ છે, કે મારા શરીરને શું સારું છે શું ખરાબ છે એ મને મારી તબિયત બગડી ત્યારે જ સમજ પડી, એટલે હવે હું આનું જ ધ્યાન રાખીશ કે મારી તબિયત ના બગડે ને સાથે એવું ખાવાનું... ખવ જેથી હું હંમેશા તંદુરસ્ત, તમારું શું આ વાત પર અનુસંધાન છે.
હા વાત તો હું પણ એજ વસ્તુને અનુસરીશ કે ભાઈ મેં તમને જેમ કીધું એમ કે લગ્ન પ્રસંગમાં જો આમંત્રણ હોય આપણને બે દિવસનું, તો આપણે સમજી વિચારીને ત્યાં ખાવું જોઈએ. જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે અને આપડી આપણું આયુષ્ય વધે અને બને ત્યાં સુધી હેલ્ધી ખાવાનું જે ઘરનું બનેલું ખાવાનું છે, રોટલો છે, શાક છે, રોટલી છે, ભાકરી છે, અ પછી શાક... રની જગ્યાએ ઘણી જગ ઘણી વાર આપણે ગોળનો ઉપયોગ કરીએ, કે દાળ ભાત શાક રોટલી રોજ ખાઈએ એની સાથે છાશ પીએ, જે છાશ એક તો એક કેહેવાય છે ને કચ્છી બિયર કહેવાય છે, તે એમનેમ એને કચ્છી... બિયરનું નામ નથી આપ્યું, છાશ પીવાથી આપણે જેટલું જમ્યા હોય ને એ પચવામાં... ખૂબ મદદ કરે છે, એટલે છાશ એક ખૂબ જ બહુ જ સારું પીણું કહેવાય છે, અને બીજું એક મને યાદ આવે છે... કે મેં ઘણા લોકોને બહુ એક અમારા ઘણા બધા ઓળખીતામાં એવા હતા કે જમવા બેસે ને ત્યારે પોતાના ગ્લાસમાં અડધું લીંબુ નીચોવીને પછી એ પાણી પીએ, એને એમ કેહેતા કે અમૃત પાણી... કારણ કે એ પાણી સાથે જમવા સાથે જો એ પાણી પીઓ તો તમને એ બધું પચવામાં ખૂબ મદદ કરે તો આવી ઘણી બધી ટીપ્સ છે ને જે આપણને બહુ અ ઉપયોગી છે, તેને અનુસરવાનો હું પ્રયત્ન... કરીશ અને સ્વસ્થ રહેવા માટે આવી જ બધી માહિતીઓ બધા સાથે શેર કરીશ, તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો, ખૂબ ખૂબ આભાર.
આભાર.